હલો
હેલો
હમ્મ
હલો
હલો
હા
આવે છે અવાજ
હા આવે છે આવે છે બોલ બોલ
બોલ
બાઈકમાં બી એવું જ થયું છે ને કેધું સેન્સર સિસ્ટમનું પેલા શું કોક વાળા બાઈક આવતા હતા ને પેટ્રોલ નું કોક ચાલુ કરે બંધ કરે હવે તો ડાયરેક્ટ સેન્સર સિસ્ટમ આવી ગયો જરાક ભી કઈ ખામી આવે તો આખું બાઈક ચાલુ જ નહીં થાય બંધ થઈ જાય.
એટલે ડાયરેક્ટ ચાલુ થયુ છે.
હવે ડાયરેક્ટ ચાલુ થઈ ગયો એવું કઈ કોક એવું આપ્યું જ નથી પેટ્રોલ નું ટાકી માં
હલો. હેલો. હલો. અવાજ નથી આવતો. હેલો. હલો.